જીવનમાં દરેક કામમાં ટેક ટેક્નોલોજી નો કેટલો ઉપયોગ થવા લાગે છેને.
હારે સવાર થી લઈને રાત સુધી માણસ કોઈને કોઈ રીતે ટેકનોલોજી સાથે જોડાયેલો રહે છે. હવે તો લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે.
સાચી વાત છે સવારમાં ઉઠા માટે ઘડિયાળ સહારો લેવાય છે પે રસોડામાં પણ કેટલી બધી નવી નવી વસ્તુઓ આવી ગઈ છે.
હા પેલાના સમયમાં ઘરમાં કામ કરવા માટે ઘણ સમય જત હવે તો મશીન થી જ કામ ઝડપથી થઈ જાય. દાળ પીસવી હોય રસ બનાવવો હોય કે કપડા ધોવા હોય બુ સહેલાઈથી થઈ ગયું.
અને લોકોનો સમય પણ બચે છે. ખાસ કરીને ઘરસંભાળ સ્ત્રીઓને બહુ મદદ મળે છે.
ખરેખર પેલા હાથથી કપડાં ધોતા હતા તે થાકી જવાતું હતું પણ હવે તો સમય પણ બચી જાય છે.
રસોડામાં પણ ગેસ ઠંડક રાખવાનું સાધન ગરમ કરવાનું સાધન જેવી ઘણી વસ્તુઓ જીવન સરળ બનાવે છે.
હા અને ખોરાકમાં લાંબા સમય સુધી પણ સાજી શકાય છે. ગામડામાં હવે પણ લોકો આવી સુવિધાનો બયો કરવા લાગ્યા છે.
શિક્ષણમાં પણ ઘણો ફેરફાર આવ્યો છે બાળકો હવે ઘેર બેઠા પણ ભણી શકે છે.
હા કોઈ પણ વિષ સમજ ત ન હોય ને તો તરત જ શોધી શકાય છે શિક્ષકો પણ હવે નવી ર તે બનાવે છે.
મને તો લાગે છે કે ભણતર વડું રસપ્રદ બની ગયું છે.
સાચું ચિત્રો અવાજને સમજાવત થી બાળકોને સરળતાથી સમજ પડે છે
અને પરીક્ષાની તૈયારીમાં પણ મદદ મળે છે જૂના પ્રશ્નપત્રો સમજણ અને ઉદાહરણ ન બધું મળી જાય છે.
હા પણ તેનો યોગ્ય ઉપ ઉપયોગ કરવો જરૂરી છે. નહી તો બાળકો ભણવાને બદલે આખો સમય રમતમાં જ પ્રસાર કરે છે.
ના ફાયદા અને નુકસાન બંને હોય છે.
આરોગ્ય ક્ષેત્રમાં બ ઘણા વિકાસ થઈ રહ્યો છે. હવે રોગોની જાન વહેલી થઈ જાય છે. છે.
હા ઘણા લોકો દૂર બેઠા બેઠા પણ તબીબીની સલાહ લઈ શકે છે.
ગામડામાં લોકો માટે તો બહુ ઉપયોગી છે નહી તો નાનકડા લોકોમાં તે પણ શહેર સુધી જવું પડે.
અને દવા વિશેની માહિતી પણ સરળતાથી મળી જાય છે.
ખેતીમાં પણ ટેકનોલોજી નો ઉપયોગ વધ્યો છે. ખીરું તને હવે ઘણી મદદ માે છે
હા પાણી આપવાની રીત પાક વિશે માહિતી હવામાન ની જાન બધું મળતું રહે છે
જેના કારણે પાકો સારો થાય છે એટલે મહેનત પર ઓ શ લાગે છે
વેપારમાં પણ ઘણો ફેરફાર આવ્યો છે હવે લોકો ઘેર બેઠા વસ્તુ મંગાવી શકે છે.
હા અને પૈસા નની લેવા દેવ. પણ સહેલી બની ગઈ છે.
પેલા લાંબી કટારમાં ઉભા રહેવું પડતું હવે થોડા સમયમાં કામ થઈ જાય છે.
લોકોનોો સમય બચે છે અને દોંઢામ પણ ઓછી. થાય છે.
મનોરંજનમાં પણ ટેકનોલોજી નો મોટો ફાળો છે.
હા ગી તો સમરવા. નાટક જોવ એ સમાચાર જણવાર. બધું સહેલું બની ગયું.
સમય જ કાર્યક્રમ જોઈ શકતા હતા હવે પોતાની અનુકૂળતા પ્રમાણે જોઈ શકે છે.
અને દૂર રહેલા સગા સાથે પણ તરત વાતોો થઈ જાય છે.
હા વિીજયો દ્વારા લોકો એકબીજાને જોઈ પણ શકે છે દૂર હોવા છતાં નજીક હોવાની લાગણી રહે છે.
ખાસ કરીને બહાર ગામ રહેતા પરિવારજનો માટે. તો બહુ સારું છે.
બેંકનું કામ પણ સહેલું થઈ ગયું છે હવે વારંવાર જવું ના પડે.
સાચું ઘરેથી જ કાતા ની જાન થઈ જાય છે. છે.
પણ એક વાત છે કે લોકો હવે વધારે આરસુ બનતા જાય છે એવું નથી લાગતું.
થોડી હર્ટ સુધી તો સાચી. શું છે ઘણા લોકો. નાના કામમાં તે. પણ મશીન પર આધાર રાખે છે.
બાળકો પણ બહાર રમવાને બદલે આખો સમય મોબાઈલમાં જ લાગી રહેતા હોય છે.
જેના કારણે આંખો અને શરીર પણ ખરાબ થાય છે. હ
એટલે સંતુલન જરૂરી છે ઉપયોગ પણ કરવો અને પોતાનું આરોગ્ય પણ સચાવવું જોઈએ.
હા સમજદારી થી ઉપયોગ કરવામાં આવે ને. તો ટેકનોલોજી જીવન. ખુબ સરળ બનાવી શકે છે.
અને સમય નો સારો ઉપયોગ પણ થઈ શકતો હોય
મને તો લાગે છે કે આવનારા સમયમાં તેનો ઉપયોગ વધુ વધશે.
હા પણ માણસાએ અને સંબંધો પણ એટલા જ જરૂરી છે ને.
સાચું કહ્યું મશીન માણસને મદદ કરી શકે પણ માણસની લાગણીની જગ્યા લઈ શકે તું નથી.
વાહ આ વાત જો દિલ ને સ્પર્શી ગઈ.
હા હા પણ સાચી વાત છે ને.
હા બિલકુલ ચાલ હવે આગળ ફરી વાત કરીએ.
હા જરૂર.
એક વાત મેં ધય્નમાં લીધી છે કે હવે નાના બાળકો પણ ટેકનોલોજી વિશે ઘણું જાણતા થઈ ગયા છે.
હા રે આજકાલ ના બાળકો હું ઝડપ થી નવી વસ્તુ. શીખી જાય છે કે એકદમ મોટા લોકોને પણ શીખાવે છે.
સાચું ઘણા બાળકો રમતા રમતા પણ નવી જાણકારી મેળવી લેતા હોય છે.
પણ માતા પિતે ધ્યાન રાખવું પડે. એ બાળકો ખોટી વસ્તુ તરફ તો નથી વળી જતા ને.
કારણ કે દરેક જગ્યા એ સારી માહિતી હોય એવું નથી હોતું.
એ દેખરેખ અને. સજાવટથી બંને જરૂરી છે.
ઘરમાં પણ હવે કેટલીક બધી નવી સુવિધા આવી ગઈ છે એક બટન દબાવતા કામ થઈ જાય છે.
બે હજર લોકો ને ડાયરેક્ટ. કામમાં ઘણી મહેનત કરવી પડતી.
ખાસ કરીને ઉનાળામાં ઠંડક માટે કેટલા તકલીફ પડતી.
હવે તે લોકો સરદ થી આરામ મેળવી શકે છે.
અને વરસાદ કે ગરમી વિશેની જણ પણ પહેલે થી જ મળી જાય છે.
હા જેના કારણે લોકો પોતાનું કામ આયોજન થી કરી. તકે છે.
મુસાફરીમાં પણ ટેકનોલોજીનો બહુ ફાયદો થયો છે.
સાચું રસ્તાની જાન વાહનની માહિતી સમય બધું સરળતાથી મળી રહે છે.
પહેલા અજાણી જગ્યાએ જતા માનસ ગૂચવાઈ જતો હશે.
હવે તો માર્ગ બ તથી સુવિધા સરળતાથી પહોંચી શકાય છે.
હવે તો માર્ગ બતાવતી સુવિધાથી સરળતાથી પહોંચી શકાય છે.
હા અને નાના વેપારી પણ હવે પોતાની વસ્તુઓ દૂર દૂર સુધી વેચી શકે છે.
અને ગ્રાહકો પણ ઘણી પસંદ પસંદગી મળે છે.
હા ઘર બેઠ ઘણી વસ્તુ શું જોઈ શકાય છે.
મને તો સૌથી સારો ઉપયોગ ભંડરમાં લાગે છે.
કેમ?
કારણ કે ગામડાના બાળકોને પણ હવે સારી માહિતી મળી શકે છે.
સાચું પેલા શહેર અને ગામ વચ્ચે ઘણો ફરક હતો.
હવે ધીમે ધીમે એ અંદર ઓછું થઈ રહ્યું છે.
અને જે બાળકો સારા એ જઈ ના શકે ને તે પણ કઈક કઈક શી ક શકે છે.
ટેકનોલોજી માનસને જોડવાનું કામ પણ કરે છે.
હા ડૂર બેઠ રહ લોકો કો પણ એકબીજા સાથે સંપર્કમાં રહી શકે છે.
લગ્ન ઉત્સવ કે કાર્યક્રમ ના જાય ને તો પણ લોકો જોઈ શકે છે.
ખરેખર દુનીયા ઘની નાની લાગ લાગી છે.
પરંતુ ક્યારેક લોકો નજીક બેઠા હોવા છતાં વાત કરતા નથી.
હા દરેક વ્યક્તિ પો બધા એ દુનિયામાં ખોવાઈ જાય છે.
પરિવાર સાથે બેસીને વાત કરવાની મજા જ અલગ હોય છે.
ટેકનોલોજી મદદરૂપ છે પરંતુ સંબંધોને બદલી શકતી નથી. થે
ઘણા લોકો આખા દિવસ સ્પર્ધા સામે જ રહે છે.
જેના કારણે મન પર સર પડે છે
એટલે વચ્ચે વચ્ચે આરામ પણ લેવો જોઈએ
અને કુદરત સાથે સમય પસાર કરવો જોઈએ
મને ગામડા ન જીવન ક્યારે બહું ગમે છે
કેમ
કારણ કે જ્યાં લોકો એકબીજા સાથે વધુ જોડાયેલા હોય છે
હા ને લોકો પાસે વાતચીત માટે પણ સમય હોય છે
શહેર મા તો દરેક માણસ દોરતો જ દેખાય છે
ટેકનોલોજી ઝડપ તો આપી છે પણ શાંતિ ઓછી કરી દીધી એવું લાગે છે.
વાહ તું તો આજે બહુ ઊંડી વાતો કરે છે.
હા હા બસ મનમાં જે આવ. આવ્યું એ કહી દીધું.
પણ ખરેખર વિચારવા જેવી વાત છે.
હા દરેક વસ્તુ ન યોગ્ય. ઉપયોગ તો સારું પરિણામ આપે છે.
અને માનસે પોતાના જીવન પર કાબુ રાખવો જોઈએ.
નહી તો માનસ મસ નો ગુલામ બની જાય છે.
આ વાત પણ સાચી છે.
ચાલ હવે.
હા જરૂર.
હા.
તને યાદ છે ને. પેલા લોકો લ. કીને સમાચાર મોકલતા.
હા રે અને જ જવાબ આપવામાં પણ કેટલો દિવસ લાગી જતો હશે ને.
હવે તો પરવારમાં સમાન પહોંચી જાય છે.
ખરેખર વાતચીતની રીતમાં પણ બહુ મોટો બદલાવ આવ્યો છે જેના કારણે ડોર રહેલા લોકો.
ઘણા લોકો રોજપોતાના સ સાથે વાત કરી શકીએ છીએ.
ખાસ કરી જે લોકો કામમાં તે બહાર રહે છે ને. તેમના માટે તો બહુ ઉપયોગી છે.
શિક્ષકોને પણ હવે ભણવામાં સરળતા રહે છે.
હા ચીત્રો અને ઉદાહરણથી સમજાવવાથી બાળકો ઝડપથી સમજી જાય છે
અને બાળકોને પણ ભરવામાં રસ રહે છે.
પેલા માત્ર પુસ્તકો પર આધારત તો હ તો ઘણી રીતે તિ શીખી શકાય છે.
પણ પુસ્તક વાંચવાની ટેવ ઓછી થતી જાય છે એવું નથી લાગતું.
ઘણા બાળકો લાંબુ વાંચવા તૈયાર જ નથી થતા.
જેના કારણે ભસપનો પડક ઓછો થઈ ગયો છે.
એટલે બંને વસ્તુ સાથે તે સરખામી રાખવી જોઈએ ને
ખેતી માં નવી રીતો થી. ખેડૂતોને કેટલો લાભ થયો છે. અને હવામાનની જાન પહેલેથી. થઈ જાય તો નુકસાન પણ ઓછું થાય છે.
સાચું ઘણા ખેરુતો તો હવે નવી. ડી અપનાવી રહ્યા છે.
આરોગ્ય ક્ષેત્રમાં પણ નવી સુરૂઠી રોગો ન જીવન બચી શકે છે.
હા ઘણા રોગો વહેલા જાણીશ. શકાય છે.
અને મોટી સારવાર પણ સરળ બની છે.
ગામમાં રહ લોકો. કોને પણ હવે સારી રીતે સારવાર મળરવા લાગી છે.
વેપારમાં લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે.
કારણ કે દરેક હિસાબ સાચવી સ. કાય છે.
અને ભૂલ જવાની શક્યતા ઓછી રહે છે.
પૈસાની લેવા દેવો પણ સુર સુરક્ષિત બની રહી છે આજના જમાનામાં.
મને તો ઘરમાં ઉપયોગ થતી નવી વસ્તુઓ બહુ ગમે છે.